બો બોલો હા બિલકુલ આવેશ
કેમ છો મજામાં?
એકદમ મજામાં, તમે કેમ છો?
બસ હું પણ એકદમ મજામાં, તો ચલોને આજે આપડે પરિવાર વિશે વાત કરીએ, ખુબ જ આમ મસ્ત તો વિષય છે
હા, સારુ, જરૂર પરિવાર દરેક વ્યક્ત ટી ના જીવનનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે.
બિલકુલ હા, અને શું તમારા માટે પરિવારનો શું અર્થ છે? થોડો સમજાવશો મને
મારા માટે પરિવાર એટલે પ્રેમ, કેર અને સપોર્ટ.
ઓહો, આ તો ખુબ સુંદર છેને, હું પણ એવું જ માનું છું હ ફેમિલી સાથે હોય તો કોન્ફિડન્સ ભી વધે છે ને આપડો.
હા બિલકુલ, મુશ્કેલ સમયમાં પણ પરિવાર સાથે આ ઊભો રહે છે.
બિલકુલ, અને શો તમને, તમારી ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો? ગમે છે તમને?
હા, બિલકુલ ખુબ ગમે છે. બધા સાથે બેસીને વાત કરીએ મજા આવે છે.
બિલકુલ ના કેહેવાય છે ને, કે આજે લોકો એટલા બિઝી થઈ ગયા છે ને તેમની એમની લાઈફમાં એટલે તેમના ફેમિલીને ટાઈમ જ નથી પૂરતો આપી શકતા.
બિલકુલ સાચી વાત છે સાચું પણ રોજ ઓછામાં ઓછા થોડા મિનિટ સાથે બેસવું જોઈએ
બિલકુલ હ ફેમિલી સાથે ડિનર કરવું પણ આમ સારી હેબિટ છો
હા ફેમીલી સાથે ડિનર કરવું તો સારી હેબિટ છે એનાથી બધા એક બીજાની વાત સાંભળે છે
બિલકુલ અને ફેમિલીમાં રિસ્પેક્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે થોડું મને જણાવશો
હા બિલકુલ રિસ્પેક્ટ વગર કોઈ પણ રિલેશન મજબૂત નથી થતો
બિલકુલ નાના મોટા બધાને રિસ્પેક્ટ આપવું જ જોઈએ
હા અને બધાની ઓપિનિયન પણ સાંભાળવી જોઈએ આપણેે
બિલકુલ હ અને ફેમિલીમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો શું કરવું જોઈએ થોડું મને સમજાવશો
હા જો ફેમિલીમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો શાંતિ થી વાત કરીને પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ આપણે
બિલકુલ હ ગુસ્સા કરતા ડિસ્કશન સારું છે હું તો એવું માનું છું
બિલકુલ પેશન્સ ખુબ જરૂરી છે આપણી માટે
બિલકુલ અને ફેમ આમ કેવાયને ફેમિલી સાથે ફેસ્ટિવલ ઉજવવા તમને ગમે છે
હા ફેસ્ટિવલ થી બધા એક સાથે આવે છે
બિલકુલ અને ફેમિલી ટ્રીપ્સ પણ આમ યાદગાર હોય છે ને
હા ટ્રાવેલ થી બોન્ડિંગ વધે છે
બિલકુલ મોબાઈલ ના કારણે છે ને લોકો ઓછી વાત કરવા લાગ્યા છે આજકાલ તો
સાચી વાત છે એટલે ફોન સાઈડમાં મૂકીને ફેમિલી સાથે બેસવું જોઈએ આપણે
બિલકુલ અને ફેમિલીમાં ટ્રસ્ટ એમ કેમનું બિલ્ડ થાય થોડું મને સમજાવશો
હા સાચું બોલવાથી અને પ્રોમીસ નિભાવવાથી
બિલકુલ હ અને નાનો બાળ આમ નાના બાળકો છે ને ફેમિલી પાસેથી જ આમ ઘણું શીખવા મળે છે તેમને
હા મેનર્સ અને વેલ્યુઝ ઘરથી ઘરથી જ મળે છે
બિલકુલ અને ફેમિલીમાં જો એકબીજાને હેલ્પ કરવી જ જોઈએ સૌને
હા બિલકુલ કામ શેર કરવાથી બધાને રાહત મળે છે
બિલકુલ અને એપ્રિશિએશન પણ આમ ઇમ્પોર્ટન્ટ છે તેમને એમ કહેવાય ને કે પ્રોત્સાહન પણ આપવું ખુબ જ જરૂરી છે
હા થેન્ક યુ અને સોરી કેવું પણ સારી આદત છે
બિલકુલ અને ફેમિલીમાં હસવું પણ આમ જરૂરી જ છે હા
હા સ્માઈલ થી ઘરનું એટમોસફિયર પોઝિટિવ બને છે
બિલકુલ અને શું તમને શું લાગે છે કે ફેમીલીમાં ક્લટી ટાઈમ શું હોય થોડું સમજાવશો
હા બિલકુલ સાથે જમવું રમવું વાત કરવી અને એકબીજાને સાંભળવું
બિલકુલ સાચી વાત અને ફેમિલીની મેમરીઝ હંમેશા યાદ રહે છે હકે
હા નાની નાની પલો પણ ખાસ બની જાય છે
બિલકુલ ફ્યુચર માં પણ ફેમિલી સાથે ક્લોઝ રહેવું જ જોઈએ સૌને
બિલકુલ ફેમિલી આપની સૌથી મોટી સ્ટ્રેન્થ છે
બિલકુલ ના આજની વાત થી મને છે ને એક વાત સમજાય
હા એ કઈ વાત
હા જો પૈસા કરતા પણ છે ને ફેમિલી નું પ્રેમ વધુ કીતી છે
હું પણ એજ માનું છું.
બિલકુલ. અને કેહેવાય છે ને કે, ફેમિલીમાં દરેક વ્યક્તિની અલગ જ આમ રિસ્પોન્સ આ રિસ્પોન્સિબિલિટી હોય છે, નહી.
હા, બિલકુલ. સાચી વાત છે, આપડે ફેમિલી સાથે થોડો સમય કાઢવો જોઈએ.
બિલકુલ, બિલકુલ. અને તમને શું લાગે છે કે? ફેમિલીમાં કોમ્યુનિકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે?
ફેમિલીમાં કોમ્યુનિકેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, ખૂબ જરૂરી હોય છે.
બિલકુલ, હા, અને કેહેવાય ને કે, કોઈ વ્યક્તિ આમ. ચૂપ રહે તો, પ્રોબ્લેમ વધી શકે નહી?
હા, બિલકુલ એટલે ફિલિંગ્સ શેર કરવી જોઈએ આપણે.
બિલકુલ, બિલકુલ, હ અને ફેમિલીમાં છે ને, એક બીજાની વાત ધ્યાનથી સાંભળવી પણ ખુબ જ આમ. જરૂરી છે.
હા, બિલકુલ સાચી વાત છે, જો આપણે ધ્યાન થી વાત સાંભળીશું નહી તો ફેમિલીમાં પ્રોબ્લેમ્સ થશે.
બિલકુલ, આપણે બીઝી લાઈફમાં પણ છે ને ફેમિલી સાથે, ચાય પીવા બેસવાનું. પણ આમ સારી એમ લાગે છે.
હા, થોડી વારની વાત પણ દિવસને સુંદર બનાવી દે છે.
બિલકુલ, અને વીકેન્ડમાં સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, તમને ગમે છે તમારી ફેમિલી જોડે?
હા, ઘરમાં ગમેતે ગેમ રમવાની. કે મુવી જોવી પણ મજા આવે છે.
બિલકુલ, અને કોઈ વખતે સાથે કુકિંગ કરવી પણ ઇન્ટરેસ્ટિંગ હોય છે નઇ?
હા, નવી રેસીપી ટ્રાય કરવી બધાને ગમે.
બિલકુલ, આમ ફેમિલીમાં બધાની ચોઈસ અલગ-અલગ હોય છે.
હા, બિલકુલ પણ કોન કોમ્પ્રોમાઈઝ કરતાં શીખવું જોઈએ આપણે.
બિલકુલ, અને કોમ્પ્રોમાઈઝથી છે ને, રિલેશન મજબૂત બને છે, આમ કહેવાય એકબીજાને તો સમજવું. છોઈએ.
બિલકુલ, ઘરમાં પોઝિટિવ વર્ડસ વાપરવું જોઈએ આપડે.
હા, એ સારા શબ્દોથી છે ને, ખુશી વધે છે આ
એપ્રિશિએશન થી કોન્ફિડન્સ પણ વધે છે, આપણો
બિલકુલ, તારીફ કરવાથી તમે જેમ કીધું કે આમ કેવાય ને, કે નાના હોય કે, મોટા બેઉ ને સારું જ લાગે છે.
હા, બિલકુલ ફેમિલીમાં ડિસિપ્લિન પણ જરૂ જરૂરી છે.
બિલકુલ, અને ડેસ આમ કહેવાય ને કે ડિસિપ્લિન જે છે ને, બધાનું કેહેવાય ને આમ. રોજકીનું જીવન ખરું ને, એ સારું ચાલે છે.
હા, સાથે-સાથે બ્રેકફાસ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, આપડે સાથે.
બિલકુલ અને આ છે ને, દિવસની સારી શરૂઆત થાય, બ્રેકફાસ્ટ સાથે કરિયે ન તો.
સાચી વાત છે, તમારી ફેમિલીમાં સેવિંગ્સ વિશે પણ વાત કરવી જોઈએ જેનાથી આપડે આગળનું ફ્યુચર પણ વિસા વિચારી શકીએ.
બિલકુલ, બિલકુલ, અને પ્લેનિંગ છે ને, બધા સાથે કરવી જોઈએ. કારણ કે ઈમરજન્સી માટે પૈસા પણ બચાવવા ખુબ જ જરૂરી છે ને.
હા, બિલકુલ આ સારી હેબિટ છે.
બિલકુલ, અને ફેમિલીમાં જો હેલ્થનું પણ ધ્યાન રાખવું ખુબ જ આમ. ઇમ્પોર્ટેન્ટ છે.
હા, હેલ્થી ફૂડ અને વોકિંગ સારી આદત છે.
બિલકુલ, તો સાથે મોર્નિંગ વોક કરવી તમને ગમે છે ફેમિલી સાથે?
હા, બિલકુલ વાત પણ થઈ જાય અને એક્સરસાઇઝ પણ થઈ જાય અને ચલાઈ પન જાય આપડા થી.
કોઈ વખતે દુઃખી હોય તો શું કરવું જોઈએ આપણે?
જો કોઈ વ્યક્તિ આપણા ઘરનો દુઃખી હોય તો તેને સંભાળવું જોઈએ. હિંમત આપવી ને સાથે રહેવું જોઈએ.
બિલકુલ અને કોઈને ઇગ્નોર ન કરવું જોઈએ આ આવા સમય પર હા.
સાચી વાત છે, આ કેર બતાવવી ખૂબ જરૂરી છે આપણે.
બિલકુલ અને ફેમિલીમાં જો સરપ્રાઈઝ આપવું ગમે?
હા, બિલકુલ નાની સરપ્રાાઈઝ પણ મોટી સ્માઇલ આપે છે.
બિલકુલ હ અને આમ કેહેવાય કે ગ્રીટિંગ કાર્ડ બનાવવું પણ આમ સારું આઈડિયા છે.
હા, હેન્ડમેડ ગિફ્ટની અલગ જ વેલ્યુ હોય છે.
બિલકુલ અને ફેમિલી સાથે ફોટો જોવાની મજા જ કંઈક અલગ હોય છે આમ જૂના અને નવા બધા જ.
હા જૂની મેમરીઝ ફરી યાદ આવે છે.
બિલકુલ હ. અને ઘરમાં બધા સાથે હસવું પણ આમ કેવાય ને આપણા શરીર માટે ખૂબ જ આમ સારું છે.
બિલકુલ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસન ઓફ લાઈફ. હા આબી એક વાક્ય છે ને.
બિલકુલ સાચું. કીધું અને મસ્ત જ વાક્ય છે કે કેહેવાય ને કે જેટલું હસીધું હસીશું ફેમિલી જોડે, એક એટલું જ આપણા શરીર માટે પણ સારું છે અને તબિયત પણ આપણી સારી રહે જેટલું હસીએ એટલું.
બિલકુલ સાચી વાત છે, ફેમિલીમાં એકબીજા પર ભરોસો રાખવો જોઈએ આપડે.
બિલકુલ અને આ ટ્રસ્ટ રિલેશન જે છેને મજબૂત આધાર છે.
હા કોઈ ભૂલ થાય તો માફ કરવું જોઈએ આપડે.
બિલકુલ અને કેહેવાય છે ને કે માફ કરી જ લેવું જોઈએ, કારણ કે એક આપડી ફેમિલી છે. તેમાં ભૂલચૂક તો થતી રે એટલે માફ કરી લેવું એ જ એ સારું છે.
હા, ફોરગીવનેસ થી રિલેશન લાંબો બને છે.
બિલકુલ અને ગુસ્સા કરતા છે ને પ્રેમ વધુ જરૂરી છે હોં.
બિલકુલ શાંતિથી વાત કરવી જોઈએ આપડા ફેમલી સાથે રોજ એક મિલ કરવો. લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બિલકુલ એ સારી અને મસ્ત હે આમ કેવાય ને કે હેબિટ છે. તેનાથી જ ને આપણે ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ બી આપણે સ્પેન્ડ કરી શકીએ. અને તેમની જોડે બેસી પણ શકાય કેવાયને.
હા બિલકુલ સાચી વાત છે, પ્રેમ અને સમય સૌ થી મોટો ગિફ્ટ છે ફેમિલી માટે.
બિલકુલ હા તો બિલકુલ સાચી વાત કીધી કે સૌથી મોટો છે એટલે તો કેવાય કે કે ફેમિલી સાથે છે ને આપણે હસી, મજાક, મસ્તી જમવાનાથી લઈને બધું જ એમની જોડે કરીએ તો આપડો દિવસ છે ને ખુબ જ આમ સારો રહે.
હા બિલકુલ સાચી વાત.
અને આજે આ વિષય પર વાત કરીને મને ખૂજ ખુબ જ આનંદ મલ્યો. આપણે ચોક્કસ બીજા કોઈ નવા વિષય પર વાત કરીશું.
હા ચોક્કસ ચાલો આવજો મળીએ.